હા જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજા હો. તમે કેમ છો?
બસ મજા-મજા. આજનો ટોપિક છે, ફાસ્ટ ફૂડ વર્સિસ હોમ મેડ ફૂડ તો આપડે. આ આપણે આ વિષય ઉપર આપણે આપણા વિચારો. રજૂ કરીએ.
ઓકે હા.
આજના આજના આધુનિક. જીવનમાં ખાવા પીવાની આદતોમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. પેલા તો લોકો મોટા ભાગે ઘરે બનાવેલું ભોજન જ ખાતા હતા. પરંતુ આજે પીઝઝા બર્ગ. ગર સેન્ડવીચ નૂડલ્સ ફ્રેન્ચ ફ્રાઈઝ અને અન્ય ફાસ્ટ ફૂડ ખૂબ લો. લોકપ્રિય બની ગયા છે. ખાસ કરીને તો બાળકો અને યુવાનોમાં ફાસ્ટ ફૂડ નું આકર્ષક. ખુબ આમ કેવાય ને વધી ગયું છે. પરંતુ પ્રશ્ન એ છે કે આપ. આપ સ્ આપણા સ્વાસ્થ્ય માટે આપણે શું વધુ સારું છે એમ ફાસ્ટ ફૂડ કે ઘરનું. ભોજન એમ તો તમારા. પ્રમાણે તમને શું લાગે છે કે શું વધારે સારું છે. ફાસ્ટ ફૂડ કે ઘરનું.
હું તો મારા મંતવ્ય પ્રમાણે એવું કહ કે ભાઈ. હોમ મેડ ફૂડ વધારે સારું. ભલે ખવાય એવું નથી ફાસ્ટ ફૂડ પણ ખવાય. પણ. અ કેવું છે કે અત્યારે જે બાળકો વધારે પડતું ખાઈ લે છે. ફાસ્ટ ફૂડ તો એનાથી. શું નુકસાન થાય છે કે એની અંદર જે બધા ઈન. ગ્રેડિઅંટ્સ હોય છે ઇ. એની એ અમુક અમુક તો બહુ નુકસાનકારક હોય છે. અને ફાસ્ટ ફૂડ એ મોટા ભાગે બાર. જે રેસ્ટોરન્ટ હોય બહારની જે હોટલો હોય એમાં મળે છે. એટલે એમાં શું થાય છે કે કે સ્વચ્છતા નો અહ જરાક આમ અહ રેતી નથી. અને એની અંદર કોઈ પણ કેમિકલ્સ પણ હોય છે. હમણાં હમણાં આપણે જોઈએ છીએ કે અમુક અમુક વસ તુઓ છે. ઇ એ બિલકુલ હોતું નથી એની અંદર નકર કેમિકલ થી જ બનાવા માં આવે છે અમુક તો. ખાવાની જ વસ્તુ હોય છે છતાં
હા મા મારા મત પ્રમાણે તો આમ કેવાય ને બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે પરંતુ જો લાંબા ગાળાના સ્વાસ્થ્ય ની વાત કરીએે તો ઘર ન ભોજન હંમેશા શા વધુ સારું અને પૌષ્ટિક છે.
હા છે છે.
સૌથી પહેલા આપડણે વાત કરીએ ફાસ્ટ ફૂડની. તો ફાસ્ટ ફૂડ એટલે એવું ભોજન જે ઝડપથી તૈયાર થઈ જાય અથવા, તરત જ મળી જાય જેમ કે પીઝા બર્ગર પાસ્તા નુડલ્સ મોમોઝ ફ્રેન્ચ. ફ્રઇઝ ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક્સ. આજકાલ તો લોકો વ્યસ્ત જીવન જીવવા હોવાથી તેમને ઝડપી. ઝડપીથી મળ મળવું ખા મળવું એમ ખાવાનું વધુ પસંદ કરે. લોકોને ફટોફટ મળી જાય એવું જો. તુ હોય ભાઈ વાર લાગે ઈ વસ્તુ મારે નથી જોતી એમ તેથી ફાસ્ટ ફૂ. ફૂડ લોકપ્રિયતા સતત વધી રહ્યું છે.
હા એ તો છે જ અને હા એ બરાબર છે કે ઝડપથી. મંગાવી શકો તમે હવે તો અત્યાર તો બધી એવી સુવિધા જે હોમ ડિલેવરી થઈ જાય છે અને એ પણ સાચી વાત છે કે ભાઈ અહ અત્યારના ની જે યંગ જનરેશન છે એ બધીજ અહ વર્કિંગ અહ અહ અહ વર્ક કરે છે બાર. તો પછી એને અહ ઘરે બનાવાનો ટાઈમ નો હોય, તો એમના માટે બહ સારું છે.
પણ અહ હમ્મ પણ સ્વાસ્થ્ય માટે થોડુંક એ પણ છે એની અંદર જે મેંદોને એવું બધું વપરાય છે. તો એ થોડુંક આપણે જોઈએ કે પચવામાં બહુ ભારે છે તો એને લીધે લોકોને ઘણા બધા નુકસાન થાય છે કે મેદસ તીતાપણું તો ખુબજ અહ અત્યારે જોવા મળે છે બધાને. એ ઉપરાંત આ જે બીપી સુગર જેવું પણ બીમારીઓ નાની ઉંમરમાં અહ લોકોને થઈ જાય છે.
હ
એટલે એ ગેરફાયદા પણ છે.
હા, ફાસ્ટ ફૂડ ના ફાયદા તો આમ જોવા જાય ને તો ઈ છે કે પેલા તો ઈ આપને ફટોફટ મળી જાય છે વસ્તુ. પછી બીજો ફાયદો એ છે કે તેમાં વિવિધ પ્રકારના સ્વાદ મળે છે. ન વા નવા ફ્લેવર અને વાનગીઓ લોકોને આકર્ષક કરે છે. ત્રીજો ફાયદો એ છે કે મિત્રો અથવા પરિવાર સાથે બહાર જઈને ફા સ્ટ ફૂડ ખાવાનો અનુભવ પણ આનંદદાયક હોય છે. પણ પણ આપડે કેવાય ને આ ફાયદા જે એટલા આકર્ષક લાગે છે તેટલા જ તેના ગેરફાયદા પણ ગંભીર છે એમ. મોટા ભાગના મોટા ભાગના ફાસ્ટ ફૂડમાં વધુ તેલ મીઠું ખાંડ અને પ્રિઝર્વે ટીવઅજ હોય છે.
હમ્મ હમ્મ. એ બહુ હમ્મ એ બહુ નુકસાનકારક
હા. તેમાં પોષક તત્વો પણ ઓછા હોય છે. જો વારંવાર ફાસ્ટ ફૂડ ખાવામાં આવે તો મોટા પા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અને પાચનની પણ સમ સ્યાઓ થઈ શકે હવે સક. હવે તો પાચનની સમસ્યા આમ કેવાય ને હર બધા ઘરમાં છે એમ. હવે એ બહ વધી ગયું છે.
હા, એ એન એ એજ છે કે વધારે પડતો આપડે બારનું બધા ખાવા મઈંડા એટલે. જો આપણેે ઘરે હોમ મેડ ફૂડ બનાવીએ તો એક તો પે પેલા તો એમાં સ્વચ્છતા આવે છે. આપડે કોઈ પણ વસ્તુ એ વાનગી બનાવતા હોય તો એની અંદર જે જે વસ્તુ આપણે વાપરીએ છીએ એ આપણે ઘરે બનાવતા હોય ત્યારે બધી સાફ કરીને પછી આપણે બનાવીએ છીએ. અને આપણે ઓછા તેલમાં વધારે પડતા મરી મસાલા નથી ઉપયોગ કરતા માપસરના મીડિયમ એવું આપડે અહ જમવાનું બનાવીએ છીએ અને કેવું ઘરે આપડે બનાવતા હોય ગરમ ગરમ આપણા પરિવારના સભ્યો સાથે આપણે બેસીને ખાઈ શકીએ કે જે અહ જયારે બાર ના તો હું ક્યારનું બનાવેલુંય આગલા દિવસનું પણ હોય છે આપણને ખબર હોતી નથ તી. જયારે ઘરમાં બનાવેલું જે ફૂડ હોય છે એ આપણે તરત જ બનાવેલું હોય છે એટલે આપણ પાચન ની કે કોઈ પણ જાતની સમસ્યા નથી આવતી.
હા અને ઘરના ભોજન નું ઈ પણ એક ફાયદો છે કે ઘરના. આ ભોજન સામાન્ય રીતે બહારના ખોરાક કરતા ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે. એમ.
હા ઘણો બધો ફરક.
હા ઘરમાં. પરિવાર સાથે બેસીને આપણે જમવાની જમવાથી પ્રેમ લાગણી અને એકતા પણ. વધે છે.
હા હા એ પણ સાચી વાત છે.
ઘર ના ભોજન ની કેટલી. મર્યાદાઓ પણ છે કે ઘરનું ભોજન બનાવવા માટે સમય અને મહેનતની જરૂર. ર પડે છે. ક્યારેક વ્યસ્ત જીવનને જીવનને કારણે લોકો રસોઈ બનાવવાનો. સમય પણ મળતો નથી. પરંતુ થોડું આયોજન કરીને આ સમસ્યા સરળતાથી આપણે દૂર કરી શકીએ. છી એમ.
હા એ જો આગળ થી આપડે આયોજન કરેલું હોય ને જયારે ટાઈમ હોય ત્યારે શાક ને એવું બધું કા. આપેલું હોય તો આપણે આસાનીથી આપણે ઘરે શાક રોટલી દાળ ભાત એવું બનાવી શકીએ છીએ. અને આ બધા આપડું જે ઘરનું જે આ ફૂડ છે એકદમ. હેલ્ધી છે કે જેનાથી કોઈને નુકસાન નથી થતું. અને પચવામાં સરળ છે કોઈ જાત કોઈને ચાલો કોઈને મીઠું. આઠું ઓછું જોઈએ છે બીપી નું છે કોઈને સુુગર નો પ્રોબ્લેમ છે તો આપણેે ઘરે. ઈ પ્રમાણે આપણે ફૂડ બનાવી શકીએ કે હા ચલો સુગર વાળા છે જે આપણે ગળપણ ના નાખીએ જયારે બાર તો બારથી આપ ફાસ્ટ ફૂડ ખાય એમાં તો હોય જ છે. એટલે આ બધું આપડે ધ્યાન રાખી શકીએ આપણે ઘરે બનાવીએ તો એટલે લોકો લોકોનો આપણે આપણા પરિવારના સભ્યોને હેલ્થને સાચવી શકીએ આપણે.
હા બંને વચ્ચે ની આપણેે સરખામણી પર કરવા જઈએ તો જો આપડે માત્ર સ્વાદ જોઈએ તો ફાસ્ટ ફૂડ વધુ આકર્ષક લાગે આપણને. પણ જો આપડે સ્વાસ્થ્ય જોઈએ તો ઘરનું ભોજન સૌથી શ્રેષ્ઠ જે છે ફાસ્ટ ફૂડ આપણા આપણું પેટ તો ભરે છે પરંતુ શરીરને પૂરતું પોષણ આપણને આપતું નથી. એ પ્રમાણે ઘરનું ભોજન માત્ર ભૂખ જ નથી મટાડતું પરંતુ આપણે શરીર ને શક્તિ ઉર્જા અને સારું સ્વાસ્થ પણ આપે છે. આજના બાળકો અને યુવાનો ઘણી વખત મોબાઈલ માં જાહેરાતો જોઈને અથવા મિત્રો સાથે જઈને વારંવાર ફાસ્ટ ફૂડ ખાવા લાગે છે. પણ આપડે સમજવું જોઈએ કે સ્વાદ થોડા થોડા સમય માટે જ હોય છે એમ. જયારે સ્વાસ્થ આપડી જિંદગી માટે હોય છે એમ એટલે આપડે વધારે ધ્યાન સ્વાસ્થ માટે સ્વાસ્થ્યમાં દેવું જોઈએ. જોઈએ એમ આપડે ક્યારે ફાસ્ટ હા આપડે ક્યારે ફાસ્ટ ફૂડ સંપૂર્ણપણે છોડવાની જરૂર નથી પણ તેનું પ્રમાણ આપણે ખૂબ ઓ ઓછું રાખવું જોઈએ એમ.
આપણે હવે તો કેવું છે કે આપણે ફાસ્ટ ફૂડ છે એ ઘરે પણ બનાવી શકીએ છીએ જો તમે આપણે આપણે ઘરે બનાવીએ તો આપણને બધી વસ્તુઓ અવેલેબલ છે જ હવે તો ઓનલાઈન પણ બધું મળે છે અને આપણે ઘરે પણ એ રીતનું સરસ બનાવી શકીએ છીએ તો જો આપડણે બાળકોને એવી રીતે ઘરે બનાવી દઈએ ફાસ્ટ ફૂડ તો એ એટલું નુકસાન નથી કરતું કે જે આપણે બહાર થી મંગાવીને ખાઈએ છીએ અથવા તો તો બહાર જઈને ખાઈએ છીએ તો હું તો એવું માનું કે અને કે ભાઈ આપણે જો બધા થોડું સમજી અને ઘરે જ આપણે બાળકોને એ રીતનું બનાવી દઈએ તો બાળકોને ખાવાની પણ મજા આવશે અને એમાં એને સ્વાસ્થ્ય પણ જળવા શે એને કોઈ નુકસાન પણ નહીં કરે.
હા.
એમાં થોડુંક આપ આપણું પણ આપણે જે જમતા હોય એ પ્રમાણેનું એમાં મિક્સ કરીને એમાંથી સરસ નવી વેરાયટી બનાવીને આપણે ખાઈ શકીએ છીએ. અને આપણે ફાસ્ટ ફૂડ સિવાય પણ ઘણી બધી એવી વેરાયટી કે વેરાયટી હોય છે. કે જે બાળકોને ભાવે છે પણ એ જો આપણે અ ઘરે બનાવીએ તો બાળકો સરસ થી ખાઈ શકે ઘરના બધા જ લોકોને અ અને કાયમ રોજે રોજ તો આપણને બહારનું ફાસ્ટ ફૂડ ભાવતું જ નથી આપણે હોમમેડ ફૂડ ને જ આપણે વધારે ખાઈ શકીએ છીએ.
હા આપડે સૌ આજે એક સંક સંકલ્પ કરીએ કે ઘરનું ભોજન વધુ ખાશું ફાસ્ટ ફૂડને પ્રમાણે ઓછું રાખીશું અને સ્વસ્થ જીવન જીવન શૈલી અપનાવીશું એમ તો સ્વસ્થ શરીર માટે ઘરનું ભોજન જ શ્રેષ્ઠ ભોજન છે એમ.
હા બરાબર છે આ એકદમ અ અ કેવું કે સાચું સુવિચાર કહી શકાય એમ હ-હ.
ચાલો મને હા આજના ટોપિક માં વાત કરવાની મજા આવી ઘણી બધી ઘરની વસ્તુ ઘરના ભોજન ને બહાર ના ભોજન વિશે જાણવા મળ્યું.
હા હા હા મને ખુબ મજા આવી ગઈ.
હા તો હવે આપડે હા બીજા ટોપિક ઉપર બીજા કોક દિવસે વાત. કરશું.
હા હા ચોક્કસ ચોક્કસ હા હા રાખો. જય શ્રી કૃષ્ણ ભાઈ.